કેમ છો મિત્રો મજામાં છે ને
હા મિત્ર, તમે કેમ છો મિત્ર
મજામાં છીએ કેવી લાઈક ચાલે છે હવે હાલમાં કેવી લાઈફ ચાલે છે, હવે હાલ
બસ ચાલે તમને મિ- મિત્ર મેં આજે નાની ખુશીનું મહત્વ જણાવવા માંગુ છું તો તમે જાણવા માંગુસો મિત્ર
હા મિત્ર મેં નાની ખુશીનું મહત્ત્વ જાણવા માંગુ છું.
હા મિત્ર તો જીવનમાં સુખી રહેવા માટે સફળતા કે ઘણા પૈસાની જરૂર નથી, પણ આપણને ઘણી વાર જોઈએ તો નાની નાની ખુશીઓ જ આપણને જીવનને સુંદર અને આનંદમય બનાવે છે. આ નાની નાની ખુશીઓ આપણે ક્યારેય ક્યાંથી પણ મળી આવે છે, આ નાની નાની ખુશીઓ આપના જીવનમાં પક્ષીની જેમ કલરવ, પરિવાર સાથેનો હાસ્ય, મિત્રોનો પ્રેમ સંદેશ મનપસંદ ગીત સાંભળો અથવા કોઈને મદદ કરવાથી મળતો આનંદ તો બધું જ નાની નાની ખુશીઓનો આનંદ હોય છે. એટલા માટે તો કહે છે જે મોટી મોટી સફળતા મળતી હોય અને ખુશીના ખુશી ના થાય એટલી તો આપણે નાની નાની ખુશીઓમાં આપને ખુબ આનંદ મળતો હોય છે તે માટે કહેવામાં આવે છે. કે કોઈ પણ કોઈ પણ માનવીને નાની ખુશી આપવી એજ મનુષ્યને મોટું ધર્મ ગણવામાં આવે છે તે માટે આપને જે નાની નાની ખુશીઓ હોય છે તે બધા જોડે બધા જોડે સરખા પ્રમાણમાં વેચવી જોઈએ અને બધાને ખુશ કરવા માટે આપણે એ કાર્ય કરવું જોઈએ કે જેનાથી બીજા પણ ખુશ થાય એવું કાર્ય કોઈ દિવસ ન કરવું જોઈએ મિત્ર કે જેના બીજાને દુઃખી થાય. અને જે નાના નાના પલ પણ એ જીવનના ખૂબ અગત્યના પન ગણવામાં આવે છે તે જ સાચી ખુશી ગણવાવામાં આવે છે જે વ્યક્તિની નાની ખુશી નું મૂલ્ય સમજે વધુ સંતોષ અને શાંતિ થી અનુભવે છે આવી ખુશીઓ આપણા તનાવ ઘટાડે છે. જેમ કે આપણા જીવનમાં ઘણા બધા સ્ટ્રેસ અને કઈ કોઈ બી તણાવ હોય છે કે આપણે આ નાની નાની ખુશીઓ તેને દૂર કરી દે છે તે માટે આ નાની ખુશીનું મહત્વ ખૂબ જ મોટું ગણવાવામાં આવે છે જેમ કે મનને પ્રસન્ન રાખે છે અને જીવન દરેક પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ આપે છે જો મિત્ર આપણ જય્યારે નાની નાની ખુશીઓથી જ આપણું મન પણ પ્રસન્ન થાય અને ખુબ મન પણ શાંત અને સૌંદર્ય ભયો અને સકારાત્મક દ્રષ્ટ િકોણ વાળું થઈ જાય છે તેનાથી આપણા જીવનમાં તાજગી ભરી હોય છે. તેનાથી આપણે ખુબ જ ખુશ રહીએ છીએ આજના વ્યસ્ત જીવનમાં લોકો મોટી સફળતા પાછળ ધોતા ધોતા નાની નાની ખુશીઓ પણ ભૂલી જતા હોય છે. પણ સાચું સુખ તો આપણે રોજિંદા જીવન નાની નાની સણમાન છોપાયેલું હોય છે જેમ આપને જોઈએ તો મોટી મોટી ખુશીઓ પણ નકામી થઈ જતી હોય છે અને જે નાના નાના પલો પણ આપણા જીવનમાં ખુબ ખુશી ભરી રહેલું હોય છે તે માટે આપણે નાની નાની ખુશી નો જ આનંદ માનવો જોઈએ આભાર માનવી ભાવના રાખવી જોઈએ અને દરેક દિવસ દિવસને ખુશી થી જીવનનોો પ્રયત્ન કરવો જોઈએ નાની ખુશીઓ જીવન તે ખરેખર સમુદ્ર અને અર્ૂણ બનાવે છે.
હા મિત્ર તમારી વાત કર ધન હા જીવનમાં નાની નાની ખુશીઓનું વધુ મહત્વનો ઉપયોગ લેવો જોઈએ જીવનમાં નાની નાની ખુશી આપને આનંદ અને સંતોષ આપે છે પરિવાર પરિવાર સાથે હસવું મિત્રો સાથે સમય પસાર કરવો કુદરત નો આનંદ મા માનવો મનપસંદ કામ કરવું જેવી નાની બાબતો જીવનમાં શ સુંદર બનાવી છે નાની ખુશી ખુશીઓ આપણે ઓછો કરે છે અને જીવન પ્રત્યે સકારાત્મક વિચારધારાઓ વિકશાવ છે. જે વ્યક્તિ નાની મોટી ખુશી ન કદર કરે છે એ જીવન માં વધુ આનંદ અને શાંત અનુભવે છે. જીવનમાં નાની મોટી એ મહત્વનો ઉપયોગ લેવો જોઈએ જીવનમાં નાની ખુશીનો ઉપયોગ કરવાથી જીવનમાં વધુ આનંદ દરમિયાન અને શાંતિપૂર્વક બને છે નાની ખુશી આપણે મુશ્કેલી સમયમાં પણ ખુશ રહેવાની શક્તિ આપે છે. જીવનમાં નાની ખુશી તો આપણા આનંદ અને સંતોષ મહત્વ આધારે છે રોજિંદા જીવનમાં નાની ઘ વિસાર સારી બાબતો જેવી કે પરિવાર ન પ્રેમ મિત્રો ન સાતી નો પ્રેમ કુદરતી આનંદ અને પોતાના પસંદગી કામો આપને ખૂબ ખુશ રાખે છે નાની ખુશી એ કો આપના આધાર રાખો આપને મુશ્કેલી પરિસ્થિતિ પણ હિંમત અને સકારાત્મક જાળવી શકે છે. જીવનમાં સુખ મેળવવા માટે માત્ર મોટી સફળતાઓ પરંતુ નાની ખુશી કદર કરવી પણ જરૂરી છે. જીવનમાં પૈસા વગર નાની મોટી ખુશ. એ આપણા પરિવાર સાથે. એ ખૂબ જ આનંદ લેવો જોઈએ જીવનમાં તો. અને એવી ખુશી હો છે જે. પૈસા વગર પણ મેળવી શકાય છે સાચો. આનંદ હંમેશા પેશા પેશાથી. મળતો નથી પરંતુ પ્રેમ લાગણી આવે. અનુભવ વગેરે આ સંબંધો જીવનમાં. અનુભવી છીએ. પરિવાર સાથે હસતા. રમતા સમય પસાર કરવાથી મન ખુશ અને. શાંત રહે છે પરિવારના સભ્ય સાથે વાતચીત. કરવા અને ભોજનાલય કરવું. રમતો રમવી અને આનંદ આથી સંબંધો મજબૂત બને છે આવી નાની. મોટી ખુશી એ માટે પૈસા જ. જરૂર નથી પરંતુ પરિવાર ન પ્રેમક અને. બિતાવેલા સમયે જીવનમાં સૌથી મોટી ખૂબ તેઓ ન એક છે. જેથી આપણે જીવન જીવવા માટે પરિવાર સાથે. તે સારી રીતે રહેવું જોઈએ.
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે માનવ જીવન એક એવું. સુખ અને દુઃખથી રંગ રંગોથી ભરેયું છે એ દરેક વ્યક્તિના જીવનમાં મોટી સફળતા સંપત્તિને પ્રસિદ્ધિ કરવા. ઈચ્છે છે પરંતુ સાચો આનંદમાં. માત્ર મોટી સીધુમાં નથી પણ નાની નાની ખુશીઓ. અને આપણા જીવનને સુંદર અને સુખમય બનાવે છે. સવારે ઉગતા સૂર્ય કિરણો જોવાનો આનંદ. વર્ષની પહેલી ટીપા ન સ્પર્શ પછી ન મધુર કર પરિવાર સાથે હસીને વાતો કરવી. વિતાયેલી માતા પિતા ન આશીર્વાદ પાક ના ચહેરા પર ન નિર્દોષ એવું ગજામ બજા નાની નાની ખુશીઓ. ખર્ચ કે વિશેષ પ્રસંગની જરૂર પડતી નથી આજના. ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં લોકો ભવિષ્યની ચિંતા મોટી. સફળતાથી કરતા હશે પણ એ નહી જાણતા કે. નાની નાની ખુશીઓનો આનંદ ભૂલી જાય છે અને મોટા મોટા સપના જોય છે. તેથી આપણે જોઈએ તો નાના નાના. ખુશી ના કો પણ. મોરતા ભાગી એકમાં છેને બહુ ઘણી બધી ખુશીઓ આપી જાય છે આપણે જોઈએ તો દરેક. દરેજ પ્રકૃતિ નો આનંદ માનવો એક વ્યક્તિ માટે. ખુબ જ ખુશી નો આનંદ હોય છે અને તે વ્યક્તિને ખુબ જ ખુશ કરી દેતો હોય છે. આર માનવાને ભાવના રાખી અનેને બીજા. ની મદદ કરવી અને તે હોય તો તે વ્યક્તિ. જીવનમાં કોઈ દીવસ દુખી ના થાય પણ એને. એ કામ કરવામાં ખુબ જ આનંદ મળતો હોય છે અને આત્મા સમૃદ્ધ બનાવે છે. જેમ જોઈએ તો સૌથી મોટી ખુશી પણ ઘણી વાર- નાની ક્ષણો માં છોપાયેલી હોય છે તેથી દરેક નાની ખુશી ન સન્માન કરવું- તેનો આનંદ માણો અને જીવનને પ્રેમથી જીવવું- એજ એક સાચી સફળતા છે નાની ખુશીઓનું જીવન- માત્ર આનંદમય જ નહી પરંતુ- સુંદર શાંત અને યાદગાર પણ બનાવે છે. એટલા માટે આપને નાની ખુશીઓ- મહત્વ આપનું છે અને મોટી ખુશી નુ એટલું મહત્વ નથી જેટલું- હ નાની ખુશી મહત્વ છે હ નાની ખુશીઓ- આપને ઘણી એવી બાબતો છે જે આનંદ- માત્ર મોટી સીધોને અર્થપૂર્ણ બનાવે છે. જેમ કે આપણે- પરિવાર સાથે વિતાવેલો સમય હંમેશા- એ નાના નાના ફળો આપણને કેટલા મધુરમય અને- આનંદમય લાગે છે એટલા માટે આ નાના નાના પળોને- ખૂબ જ- આનંદમય અને ખુશાલ- કરવામાં આવે છે એ માટે આપણે આવા- નાના નાના પત્ળ ખુશ થઈ જવો જોઈએ- અને મો મોટ- મોટી મોટી ખુશી ઓને શોધવું ના જોઈએ-
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે.
હા મિત્ર આટલી બધી તો મારી વાત સાંભળવા બદલ તમારો ખુબ આભાર મિત્ર-
હમ